એ કૃષ
જય શ્રી કૃષ્ણ
કેમ છો મજામાં
મજ્જા આમાં
હમ હા બસ જમી કરી લીધું અહીંયા તો આરામથી ઉઠીએ એટલે પછી બપોરે સુવાનું ના હોય તમને તકલીફ આપી તમારો સુવાનો સમય મોડો થઈ જશે
ના આવું નથી મને પણ તારાથી વાત કરવાનું બહુ ગમે છે
અને સાંજે ચા પાણી વેલા હોય કે પછી મોડું મોડું બધું
નો બધું મોડું થાય છે હા સાડાશે વાગે
હ તો હમણાં થોડોક તમને ટાઈમ મળશે થોડો આરામ કરવાનો
હા મળશે ત્યાં પછી આ મંદર માં આરતી જ કરવાની હતી ત્યારે પછી મારું હસબન્ડ આવી જશે તેને ચાય પાણી અને થોડો નાસ્તો આપી ને બાળકોને સુધી આ નાસ્તો બનાવીને આપો છું પછી રાત્રે જ કરવાનું
જમવાનું
રાત્રે જમવાનું બનાવી તે લે મોડું થાય છે મને
મોડું થાય છે હવે બધા બે બેનપણીઓ કાલે દર વર્ષે હું આવું એટલે મળીએ સરસ રીતે સંમેલન કરીએ હ એક રાત બે રાત સમય કાઢીએ બધા પોતપોતાનો સમય અનુકૂળ કરીને મળીએ પણ હમણાં કાલે અમે બધા બેનપણીઓ બહાર ગયા હતા એક જગ્યાએ તો મારા એક બેનપણીને બહુ બીમાર છે જાન લેવા બીમારી થઈ છે તો ત્યાં બધા ગયા હતા હા એટલે જાન લેવા બીમારી થઈ છે એટલે કાલે અમે સાડા પાંચ ની વંદે ભારત માં બધા અહીંથી નીકળ્યા સવારે
આવુ
તો હા બીજા શહેરમાં સાડા દસ વાગે પહો સાડા બાર વાગે પહોંચ્યા
તે સારી છે અત્યારે
ના અ ડોક્ટરે જવાબ પણ નથી આપ્યો પણ જે ગંભીર સ્થિતિ દેખાય છે તો કઈ સમજાતું નથી
હમ આવું સાંભળીને મને બહુ બીક લાગે છે
હમ એ પેલા એસી કિલો ના હતા અમે બે હાજાર ચોવીસ ડિસેમ્બર માં મળ્યા બે હાજાર પચીસ માં અમે નહતા મળ્યા હું મોડી આવેલી એટલે એ લોકો એક વાર મળી લીધું એ એક જ શહેરમાં પછી ઘડી ઘડી બધાનો સમય અનુકૂળ ના થાય અમે છીએ બધા શાળાથી કોલેજથી અને લગ્ન પછી પણ બધા જોડાયેલા જ છીએ. હ એટલે એ પેલા એસી કિલોના હતા. એટલે અમે એને બે હજાર ચોવીસ માં કેહતા હતા કે વજન ઘટાડો વજન ઘટાડો તો સરસ યોગા, કર્યા કસરત કરી તો સાત આઠ કિલો, હા દસ કિલો જેટલું વજન ઘટાડ્યું એમને સરસ.
તે પણ આવું જ બીમારી કેવી રીતે થઈ ગઈ.
આમાં અમારી ઉંમર ના જ અમે બધા એટલે પછી, અ બે હજાર અઢાર માં એમના પતિદેવ પણ શાંત થઈ ગયા.
બઉ દુઃખદ,
હા એટલે એક તો એક દુઃખ માથે આભ તૂટ્યું હતું. એમાં પછી કોરોના આવ્યો. ધીરે ધીરે નીકળતા હતા એમને બે દીકરાઓ છે. તો હમણાં થોડી સારી નોકરી મળી હતી હા જી, ના ના નાના છે હજી એક કોલેજમાં, છે દસમા ધોરણ માં છે.
તે બીજા મેમ્બર છે ઘરમાં,
હ હવે એમના મમ્મી સાથે છે કારણ કે એમને ભાઈ પણ નથી. અને અહિયા પતિદેવ શાંત થઈ ગયા એટલે પછી, મમ્મી એ એકલા હતા એમના પિતાજી શાંત થઈ ગયા એટલે બધા મમ્મી છે, મારા બેનપણી છે અને બે દીકરાઓ ચાર શબ્દ, સભ્યો રહે છે એક કુટુંબમાં એક પરિવારમાં, પેલા તો પછી કોરોના આવ્યું. હવે બે હજાર ચોવીસ માં મને મળ્યા તો થોડાક થોડાક, થોડાક અનુકૂળ થઈ ગયા હતા પરિસ્થિતિને જિંદગીને, થોડુંક હ જિંદગીથી બરાબર થઈ ગયા હ. હતા થોડી સારી એવી નોકરી મળી હતી.
હમ મને સાંભળાવવાનું આટલું ખરાબ લાગે છે તમને ત્યાં જોયા. તો કેવું લાગતું હતું.
હા પછી ગયા ઓગસ્ટમાં સવારે એમનો મે હતો.
હમ
સંદેશો કે આવી રીતે મને થઈ ગયું છે ખાલી હું તમને જણાવું છું. અને બધાનું બહુ ધ્યાન રાખે બધાની ચિંતા કરે. અમે સૌથી સારા અમે એમને આટલા વર્ષોથી જોયા છે છેલ્લા, હ ત્રીસ વર્ષોથી જોયા છે ત્રીસ વર્ષો, અમને યાદ નથી વધારે મારા મમ્મી અહિયાં જ ઊભા છે વધારે, તમને યાદ નથી કે એમણે કોઈના વિશે કોઈ ખરાબ શબ્દ બોલ્યો હોય. અમે કોઈના વિશે કોઈ ખરાબ શબ્દ જ નથી બોલ્યો કરવાનું તો દૂર ની વાત છે.
હમ આવા લોકો માટે ભગવાને જ આવું ના કરવું પડે.
બધા એ કેતા તા કે જે કર્મનું ફળ કહે છે આજ એમ આજ, જન્મ માં જ આપવા આપણેે પછી સમજી શકીએ છીએ કે કર્મની લેણાદેણી છે. જે જૂના જન્મ ના કર્મો છે પણ એ આપણને કાઈ ખબર નથી. અને આ જન્મમાં એમણે કોઈનુ ખરાબ એક શબ્દ બોલ્યો પણ નહિ હોય. તમે આજ મિલજો તમારે આ, આ બનાવી રાખીશ આવી રીતે આવજો રિક્ષામાં આવી રીતે આવજો રિક્ષા મોકલી છે. અને અંદર સુધી આવજો થોડું પાણી ભરાયેલું છે. પછી તમારે ચાલવું પડશે તમારે તકલીફ થશે અમે ચાર જણા ગયા હતા.
અત્યાર સુધી બધાની ચિંતા કરીશ.
હા હજુ કરે જ છે હજુ પથારી વસ છે. પણ એમને એ ચાલુ જ છે અમે કહીએ છીએ તમે આરામ કરો આરામ. એટલે કાલે અમે સાડા પાંચની વંદે ભારત માં ગયા, હું તો પેલી વાર બેઠી વંદેભારત બહુ સરસ છે.
હા, વંદેભારત તો બહુ સરસ છે ને હું પણ સાંભળી ના હું નથી ગયું. પર મારા બેનપણી જ મને બતાવી. વંદેભારત ના જોવા માટે ગયા હતા હ પ્રવાસ કરવા ગયા હતા.
હા, તો એમાં અમે બેઠા સાડા પાંચે એટલે દસ મિનિટ દસ થી દસ મિનિટમાં જ એક પાણીની બોટલ આવી ગઈ, એક એક લીટરની સરસ પછી થોડીક વાર થઈ પાછો છ વાગ્યા સાડા પાંચ ની ટ્રેન હતી. સમય હતો પછી છ વાગે સરસ ચા કોફી જે ઓલો તૈયાર પઉડર આવે ને, પછી ગરમ પાણી આવી ગયું એમાં થોડીક ઓછી મજા આવે. પણી આવી ગયું ચા બિસ્કીટ કોફી જે જોઈ એ ટ્રે માં સરસ આવી ગયું.
બઉ સરસ છે ને મારી બેનપની મુંબઈ માંથી, અમદાવાદ આવી હતી તે ચારણ કલાકે જ ત્યાં પોહોંચી ગઈ. અને તે બહુ મતલબ કરતી કરત કે વંદેભારત બહુ સારી ટ્રેન છે.
અમે જ્યાં ગયા તા તો નવ થી દસ કલાક થાય, હા, નવ થી દસ કલાક ની મુસાફરી થઈ. આમાં સરસ સાત કલાકમાં બહુ સુખ સુવિધા થી સલામતીથી, પછી ટીસી આવ્યો પછી છ વાગ્યા ચા કોફી અને આ આવ્યું સાત સાડા સાતે તો નાસ્તો આવ્યો, બઉ સરસ ગરમ ઉપમા, બ્રેડ, માખણ, પછી કપ કેક, હજી પણ કઈક હતું હા
મને પણ લાગે છે કે હું પણ વંદે ભારતમાં એક વાર જાઉં.
હા, સરસ છે શાકભાજીની પેટીસ હમ્મ તંદુરસ્ત બધું અ સરસ નાસ્તો પણ બહુ સરસ આવ્યો.
તે બધા રેલવેમાં જ મળે છે,
હા રેલવે માં રેલવેમાં બહુ સરસ અને આમાં તો ટીસી આવે ને આપણે ટિકિટ ચેક કરી ગયો પછી પોલીસ પણ આવશે હ બે બે વખત તો એ પણ
તે ઓળખવા માટે આવે છે હ
ઓળખવા માટે નહી આપણી સલામતી માટે એક આખો ચક્કર માર્યો એને આખી ટ્રેન ન એવી ત્યાં સાત કલાકમાં બે વાર પોલીસ આવ્યા એટલે સુખ સુવિધા થી અમે પહોંચી ગયા બહુ સરસ સાડા બારે અમે પહોંચી ગયા એક્ઝેક્ટ ટાઈમનું પણ બવ પાબન્દી છે, સાડા પાંચે કાચ ના દરવાજા બંધ થઈ જશે પછી નીચે વાળા નીચે અંદર વાળા એવું થઈ જશે પછી સાડા બાર સામે પણ આવી બધું બીમારી ચાલે છે, નાણાકીય પણ તકલીફ ચાલે છે એટલે અમે એ લોકોને હેરાન ના કર્યા અમે પછી એમ કહી દીધું કે અમને રેલવેમાં પણ જમવાનું પણ આપ્યું નાસ્તો આપ્યો તો પણ અમે એવી રીતે ખોટું ખોટું કહી દીધું કે જમવાનું પણ આપ્યું કે સામે વાળા ને તકલીફ ના થાય. અને પેટ પણ ભરેલું હતું એટલે થોડું થોડુંક અમે ખાઈ બહાર પછી જ એમની ઘરે વાગે ગયા હ એમને તકલીફ ના થાય અમે ચાર જણાનું રસોઈ બનાવવાની અને પોતાના ચાર જણા એટલે ખોટું હેરાનગતિ થશે અને આટલા વર્ષોમાં ઓમ અમારું સંમેલન થાય ને સા થે મળવાનું તો ઘણી બધી વાન યો એ બનાવે બહુ સરસ સરસ વાનગીઓ બનાવે.
આ કોનું લાગે છે ને કે બધાં આવે તો હું વાનગીઓ બનાવી અને તેને સર મજાની આપણી કરી.
હા ગરમ ગરમ રોટલી ઉતારી આપશે, ભાખરી થેપલાં બધું સરસ કરશે. છોકરાઓને શું ભાવે અગર જો પેલાં તો ચાર પાંચ વર્ષ પેહલાં તો છોકરાઓ બધાના નાના નાના હતાં એટલે લય જઈએ. હવે બધા છોકરાઓ મોટાં થઈ ગયા એટલે પછી ઘરે રીયા અમે ખાલી અ બેનપણીઓ જાઈએ.
તેમના છોકરા જ ઘરે હતાં ત્યારે?
એમના છોકરાઓ છે. હમ્મ, એક કોલેજમાં છે, એક દસમાં ધોરણમાં છે. તો ખૂબ જ તકલીફમાં છે હવે એમનું વજન સિત્તેરમાંથી સત્યાવીસ કિલો પણ ન ઓલા નાના ઓલી મોટી ઉંમર ના ડોસીમાં ના થઈ ગયાં હોય. આમ ઝુકી ગયા હોય અને હાથ પિંજર હોય.
હમ્મ.
એટલે બે જણા તો એમને ખાલી આમ જોઈ જોઈને બાથરૂમના બહાને અંદર રોય. મોટું બોઢુ ધોઈને પછી ફ્રેશ થઈને આવે.
ઓહ! આવો.
ડોક્ટરે ઓમ કાઈ નથી કીધું પણ જે પરિસ્થિતિ દેખાય છે તો કઈ સમજ નથી આવ કે શું કરશું કે કેવી રીતે થશે? અને ચૌદ ઇંચની ગાંઠ છે અંદર.
ભગવાન કઈને આવું તકલીફ ના આપે.
ના કોઈને ના. જોઈ જ નઈ શકાય તમે તો ત્રીજા અજાણ્યા, સાંભળીને તકલીફ થાય છે.
સાંભળીને મને તકલીફ થાય છે તમને કેવી રીતે જોઈ છે મને આવું પણ હજુ તો સમજી સમજાતું નથી.
હમ અત્યારે પણ મારે સમય અનુકૂળ નતો થાતો પછી દીકરાને તો મમ્મી પાસે જ મૂક્યો. અને અમે જઈ આવ્યા કે ના દીકરાને આમાં ના લઈ જવાય એમ.
હમ્મ.
હમ્મ, પેલા મને થતું તું લઈ જાઉં જિંદગીનો સંઘર્ષ જોવે. કે જિંદગી કેટલી મુશ્કે કે છે પણ બઉ નાનો છે એટલે પછી હા એટલે પછી ના લઈ ગઈ એમ મારા સાસરી પક્ષે બધા ડરે કે નહીં ચેપ લાગશે ચેપ એનો લાગતો નથી ખબર છે. પણ ચેપ લાગશે આમ છે, તેમ છે, ચેપ નથી લાગતો.
નાનો છે ને.
હા ના અમને અમને પણ એમને એમ હતું કે તમે પણ ના જતાં મને તુ ના તમે પણ પછી કાઈ બોલ્યા નહીં.
હા ના તેમના બેનપણી છે તે તમને જોવા મળશે.
હા એટલે પછી કાલે એવી રીતે સાડા બારે પૂછ્યા એકથી અઢી બેઠા પછી બધાના મનમાં હતું જ સોમનાથ મહાદેવ. અને બેનપણી પણ એટલી વાતો નથી કરી શકતા થોડું બોલે છે ને તો હાફ ચડવા મંડે છે શ્વાસ ચડે છે.
આવું?
અને અમારી તો પછી રાત્રે રિ રિટર્નમાં તો સ્લીપર બસ હતી મહાસાગર એટલે પછી અમે અઢી વાગે એમ કીધું કે એવું હોય તો અમે સોમનાથ મહાદેવ દર્શન કરી આવ્યે તમે આરામ કરો. પછી અમે ત્રણ થી છ ટાઈમ સમય ટુ સમય